હલો દેવાંગ ભાઈ
હા ભાઈ મજામાં ઓળયખા ઓળયખા ક્રિશ ભાઈ તમે કેમ છો મજામાં
અરે બસ મજામાં આજે બો યાદ ની આયવી
ના બોસ બો સમય થઇ ગયો બીઝી કામમાં બીઝી રહીએ એટલે પછી બો અ કામમાં બીઝી રહીએ એટલે કોલ કરવાનો પહી ટાઈમ ની મળે તમે સાંમે થી કોલ કરી એટલે સારૂ કેવાય કેમ છો તમે આપડે શું ચાલે છે જીવનમાં
જીવન માં ચાલ્યા કરે મે તમારું કામ ઘેર નું કેવું ચાલે તું છે કેમકે આટલા વરહાદમાં તમે કામ ઘેરે આપે કે નહી કે તમે કોલેજમાં રહી એટલે હું કે વધારે સમય રહી એટલે તમને ઘેરમાં કામ ની કરવા પડે એટલે વધારે કોલેજમાં આવે તમે એવું બધું કેય બધા
હા એ છે કે ઘરે કામ કરવા પડે છે ઘર વાળા કામ સોંપે છે એટલે આપડે કોલેજમાં એક કેવું છે કે આપડે ઘરે જ્યાંક રહીએ તો આપડું માઈન્ડસેટ ક્યાંક ખોરવાઈ જાય ને આપડે કોલેજ આવીએ તો જરાક આ બધા ફ્રેન્ડ સાથે મલીયે પછી સ્ટેન્જર અસ્ટ્રેન્જર લોકો સાથે મળીએ તો આપડે આપડે તેના સાથે વાતચીત કરીએ ફન્ડશીપ ફ્રેન્ડ સર્કલમાં આપડે વાતચીત કરીએ તો આપણું મન ને એવું પ્રફુલ્લિત થઇ જાય ને આનંદ મળે આપને છે એટલે પછી અમે કોલેજમાં વધારે સમય વિતાવું છું વધારે લેકચર બી ભણુ છુ કેમકે આપડા મ આપડે બસ રાખવા જોઈએ
બ બરાબર તો મને તો એવી કઈ મને એવી વાત મળી રહી છે કે ભાઈ મને તો એવી વાત મલેલી છે કે તું તમે કામ ઘેરે કરવા પડે એટલે તમે આવી લાગે એમ કેય કોલેજમાં ને ગુટલી જેવા મારતા છે કોલેજમાં હાચી વાત છે ભાઈ
ના ના અમે કોલેજમાં બંક ની માર્યો પરંતુ એ વાત તમારે સાચી છે કે હે ઘરે કામ કરવા પડે એટલે કોલેજ આવવા પડે છે પરંતુ એવું છે ને કે ઘરે મને મન નથી લાગતું એટલે પછી કોલેજમાં જઈએ તો ફ્રેન્ડ સર્કલમાં તમને અગાડી કીધું તેમ ફ્રેન્ડ સાથે મને જો રહેવાનું ખુબ જ ગમે છે એટલે મે ફ્રેન્ડ સાથે કોલેજમાં કોલેજ જામ છૂ તો વેલો નીકળી જઈશ કોલેજ ને પછી સાંજે પાંચેક વાગે જેવો કોલેજથી છુટીને ઘરે આવું છું. એટલે ઘરે કામ કરવા માટે બી આપડે કરવું જોઈએ પરંતુ પછી મન ન લાગે એટલે પછી મે કોલેજ કોલેજમાં વધારે આ ફ્રેન્ડ સાથે રહું છું
બરાબર જ મને એટલેકે આરસ લાગે. એવું જ કેવા માંગો છો બરાબર ને
ના બા હા બરાબર છે એવું જ તમા તમે જે કીધું તેવું જ
હ હા આરાસ પર બોલી જ જાય તો અમને બી એરપોર્ટ વધારે આ રસ્તા લાગે કઈ બી આમ તેમ પા પાણી લાવવાનું કે કઈ એઠ બી આમતેમ કઈ કામ આવી જાય ને મસ્ત ફોનમાં લાગી રહેલો હોય આપડે એકદમ આવીને થાકી ને આઈવા જઈ અને થોડુંક ફોન માં મસ્ત લાગી રહલા હોય આ બાદ થી આયું કામ એટલે આ હાય હાઈ એ માટે તો પેલા ના પડીએ પણ પછ ખીજવાય જાય ઘર વાળા એટલે પછી કામ કરવા પડે પછી આમ તેમ અમા વારામાં તેમ તેમ બરે કર્યા કરે ટેરેસ પર જાય એનેવામ તેમ દોસ્તાર લોકો તો અમારે તો હું બે દોસ્તાર એટલે ઓછા જોમે ગામમાંમ વધારે નહી ર કેમ કે મારે મજા નહી આવે ને અમે બ છે દોસ્તાર લોકો છે ને હોસ્ટેલ ગેલા એ લોકો હુસ્ કરર ના રહી પણ એ લોકો કોઈ કોઈ વાર આવે ને વેકેશન માટેવામાં આવે પણ રવિવાર શનિ રવિર કોઈ કોઈ વાર આવે તારો અમે વધારમાં વધાર સમય ટા જ ર એ લોકો હા જ બહુ મજા આવે એનોમે ઉનાળામાં જો ક્રિકેટ રમીએ એટલે આ હાય હાય મજા આઈ જાય એ સમયે નઈ પેલામે શું કરતા કેરી ક્રિકેટ રમતા ને ત્યારે કેરી ખાવા ને તો બહુ મજા આવતાારારું તો બધા આંબા ના બહુ હોય આવતાા લેટા મારતા પથ્થર ને કરતા ઘેર થી જીરું મીઠું પેલું કાગળ માં લઈ આવતા ને ખાતા તમે કરેલું કે ને એવું બધું કઈ
હા તમે કીધું તેમમ અમે બાળપણમાં એટલી મજા કરેલી ને કે અમે નાના હતા અત્યારે અમે અમારા ગામના છોકરા સાથે ક્રિકેટ રમતા આંબા પીપળી રમતા લખોટી રમતા એ નાની નાની ગેમ છે તે બધી રમીશું પેલા અમે ત્યાં તો હું મજા આવતી કે આંબા પીપળી પર બધા ચડી જતા અને પછી બધા શોધતા ને એવું કરતા પછી ક્રિકેટ બોર રમેલા આખો દિવસ ક્રિકેટ રમ જતા ઘરે મમ્મી બોલાવા આવતી એટલે પછી ક્રિકેટ તો બો રમેલાને એ નવી નવી ગેમ અમે બહુ રમેલા હતા જે જૂની જૂની હતી ને તે ટોટલી બધી રમી ચુકેલા અમે ને ત્યાં તમે કીધું તેમ કેરી ખાવાની બહુ મજા આવતી ત્યાં તો નાનપણમાં અમે તમે કીધું તેમ અ ઉપરથી કેરી તોડતા ને પછી જીરું મીઠું સાથે શું ખાવાની મજા આવે છે તે આનંદ મળે છે સટ કઈ અલગ જ હતો ને આપણે એમ કહીયએ ને કે બાળપણ એક એવું એવો આપણો જીવનનો હિસો છે કે આપડણે તેને ભૂલાવી નથી શકતા
હ બરાબર કેમકે આ તે સમય તો વાત જ અલગ હતો તો આજના સમયમાં મે જોમ ને ખાલી બધા જે રમવાનું હોય તો ખાલી ફોન માં બધા હાની ખાલી ફોનમાં ફોન માં બી પહ ગ્રુપ માં બધી ગેમ ને એવ બધી રમે તે એ પેલાનો સમય જે હતો ને રીત ના બહાર રમતા ને મજા આવતી બધા ની કસરત થતી આટ બધા ઘેરે બેહી ને ખાઈને બસ ગેમે જ ગેમમાં જ લાગી જાય પણ નલ્લાપુ બી હું મેં બધે જોયું ને બધા વાત કરો એ નાના પોરા ને બે હવે તો હું બો રરે હે તો બધો એને ફોન આપી લઈ, એટલે નન્હા પોયરા ચૂપ થઇ જાય, ને બધા કામ કર્યા કરે. આટે એકદમ ખોટું કેહેવાય, હું કે નાના પોયરાને રમવાનું હોય.
હા ભાઈ, બરાબર છે. તમારી વાત એકદમએ સાચી છે, કે આપણે આપણેને આપ આપણા, આપણું બાળપણ કેવું હતું કે, આપણે આપડા જમાનામાં ત્યારે ફોન ન હતા આપણા પાસે, ત્યારે આપડે કેવી નવી નવી રમતો રમતા હતા, અને બધા સાથે ભેગા મળવા ને ભેગા મળીને રમવાની કેવી મજા આવતી હતી, નેતે કંઈ ઉ ઉત્સાજ કઈ અલગ હતો, અને આજના બાળકોને જોઈને લાગે છે, કે આપણું બાળપણ કેવું હતું. ને આજના બાળકો તો કેવું છે, કે અ ફોન અ ફોન ન આપે ને, તો આ ખાવાનું પણ નથી ખાતા, જે આપણે, આપનેજ વિચાર થાય છે. કે આપણે આપણા બાળપણમાં કેવું જીવન વિતાવ્યું હતું, ને એક એવો જીવનનો આપણો હિસ્સો છે, કે આપણે કેવું મસ્ત આનંદમય બાળપણ કાઢ્યું. હવે આપણા આપને એવો ટાઈમ નથી મળતો, પરંતુ એકવાર ફરી બાળક બનવા માંગે તો આપ, મે બનવા માંગુ છું, તમારો વિચાર શું છે?
મેં ભી બનવા માંગુ, કેમ કે પહેલાના સ અમરા અમરાટો શું છે રો ઉનાળામાં ગરમી લાઇગી, એટલે સીધું એસી ચાલુ કરો, પંખા ચાલુ કરો ચાલે. પેલા તો ગરમી લાગટી, એટલે બધા ટેરેસ પર, ને બધા બહાર સૂતા, ખબર કે. અત્યારે બી કા બો કંઈ બધ થોડી લાઈટ હો ટી, હવે તો અમરા બધે લાઈટ છે, તોમે હું કહી શુંતા કે બાર? એવું કંઈ,
હા, અમેતો જયારે બાર સુતાને, ત્યારે અમેતો જા જ્યાં આંબા નો પેલો જે નીચે હોય ને, ત્યાં અમે ખાટલો લાખીને સુતાં રાત નાશું ઠંંડો ઠંંડો પવન આવતો ને ત્યાં તો. જે બાળપણમાં અમે સુતા, મામા સાથે પેલા તો મામાનુ ઘરે જતા તે બહુ મજા આવતી. પછી મામાને ઘરે ગેમો રમતા નોઇ નોઇ પછી સાંજે મસ્ત જમીને આ આંબા નીચે ખાટલો નાખીને અમે સુઈ જત તા, અને ઉપર જે એરોપ્લેન જતાતે ગણતા કેઆ એક એક એરોપ્લેન ચાલ્યું, બીજું એરોપ્લેન ચાલ, ત્રીજું ચાલ્યું, એ રીતના ગણતાને ખુબજ મસ્ત ઊંઘ આવી જતી, ને ત્યાં તું આ ગામડાનું વાતાવરણજ બહુ અલગ હતું. નવો, ખુબજ આનંદમાં એવું મજા આવતી, કે મામાને ત્યાં જતા, અને પછી અ ત્યાં ખુબ જ મજા કરતાને. એક એવું મસ્ત આપણી યાદગાર મેમરી છે, કે આપણું બાળપણ ખુબ જ આ રાણીયા માં હતું.
બરાબર છે. પેલા તો, અમરાંતો હું બધા આવેને સ્માર્ટફોન એટલે સ્ક્રીનટચ વાળા ફોન લઈ લેતા. અમને તો ખબર તે સમયમાં આપડે ખાલી નોકિયા નો બધાના હાથમાં નોકિયા નો ફોન હતો, બધા ની ઘેરે. ને નોકિયામાં ખાલી એક ગેમ રમતા, તેભી પેલી સાપ વાળી, એમા તો કેટલી વધારે મજા આવતી. હવે, હવે તો બધા પેલા તો ફૂટબોલ, કબડ્ડી એતો બધું બહુ રમતા. હવે તો બધા કહા રમે, ક્રિકેટ રમે પણ બીજું બધું કઈ રમેજ નહીં. મેં ખાસ બધાને ક્રિકેટ જ જોયા, અમા સમય તો ફૂટબોલ, કબડ્ડી કબડ્ડીતો બહુ વધારેજ રમાતું. ફૂટબોલ, વોલીબોલ તો ઓછું, પણ કબડ્ડી જે રમતાને, આઈ હાઈ હાઈ. રસ્સા ખેચતી મારીને, એને બધું બહુ રમતા. એ બધી સંતા કુકરી પછી લોખોટા વાળી લખોટી લખોટી વાળું પેલું મારવાનું તેને આંબા પીપરી એટલું બધું કેટલું બધું રમતા આજે તો કોણ બધા રમવાના લાગે જ નહીં કોઈ રમવાનાં હતા. તોમે રમે કયો હજુ, કે પછી ફોન પર સ્વિફ્ટ થઈ ગયા?
ના, ના આપણું બાળપણમાં આપડે ગેમ રમી ચુકેલા એટલે આપ પણે ને કેવું કે આપણે ફોનમાં રમીએ નેતો આપણને ન ગમે પરંતુ આપડે જે રિયલમાં જે રમ્યા છે વોલીબોલ છે તમે કીધું તેમ વોલીબોલ છે પછી શાતા કુકડી છે સંગીત ખુરશી છે એ બધું જે રિયલમાં આપડણે રમીયે ને તે તેની મજા કઈ અલગ જ છે તો મેં તો ટાઈમ કાઢીને તે તેવી નવી આવી આવી આપડી જૂની જૂની ગેમો મેં તો રમું છું ને તમે કીધું તેમ આજના આજના જેન જી યુગમાં હા એવા અમુક જ લોક હશે કે જે સો માંથી અ સોમાંથી પચાસેક જણા એવા હશે કે રમત ગમતમાં ભાગ લે શે ને અહ અગાડી રમશે જેમ કે આજના યુવાનોને ક્રિકેટમાં વધુ રસ છે ક્રિકેટ સિવાય ક અહ કશું જ એ લોકોને દિમાગમાં આવતું નથી પરંતુ ક્રિકેટ સિવાય બી એવી ગેમો છે વોલીબોલ છે આ સંગીત ખુરશી જૂની ગેમો હોય મતલબ મા કે આંબા પીપડી છે લખોટી છે અહ એવી વ વગેરે વગેરે જે ગેમો છે તે રમવા જેવી છે ને એ રમી જોઈએ એ લોકોએ પરંતુ આજનો તમે કીધું તેમ ત્યારના જમાનામાં આપણા ફોન ન હતા પરંતુ આજના જમાનામાં ત જ સ્ક્રીન ફોન આવી ગયા છે એટલે બધા તેમાં જ ગેમ રમે છે ને મારો વિચાર તો એવો છે કે આજના યુવાનો એ ટાઈમ કાઢીને ફિઝિકલ એટલે કે મતલબમાં કે રિયલમાં ગેમ રમવી જોઈએ જૂન જે આપણે બાળપણમાં રમતા હતા મારો વિચાર એવો છે
તમારો વિચાર બરાબર છે કેમ કે અમે સ્કૂલમાં જે ભંણતા ને પેલા તે એ સ્કૂલ માં તો ખાલી અડધો કલાક ની રશેષ હોતી એમાં અડધો કલાકની રિસોસમાં ખાલી દસ થી પંદર મિનિટમાં ખાઈ લેતા ને પંદર મિનિટમાં બો રમતા ક્રિકેટ રમતા બરફ પાની તે સ માં ને જે બરફ પાણી રમતા ને ખબર ને તમારે બરફ પાણી માં એટલી મજા આવતી પછી પેલું હું કેવાય અહ બરફ પાની કિંગોલ અમે તો કિંગ બોલ બી રમતા કિંગ બોલ થી તોચવાની મજા આવે ને પેલી સાત ટીકરી બી રમતા એ બધી અલગ અલગ જાત જાતની બધી બો ગેમ રમતા. મને તો ની લાગે આજના જમાના ના બધા ભીંસીના પેલા નાના છોકરા છે તે લોકોને આ બધી ગેમ ખબર બી હશે ખબર હશે તો રમેલા બી ની હશે કેમ કે તે સમયે આપડે એક અલગ જ રમતા બધા હું કેવો તમે?
હવે છે. મેં તમને એમ કહેતો કે તઈ કર આમ અત્યારે કામમાં છું તો મેં તમને પછી કોલ કરું?
હ હ બરાબર ચાલો.